અ હ મારો અવાજ આવી રહ્યો છે?
નહી થોડોક અવાજ કપાઈ રહ્યો છે.
હલો, હા હવે હા કેમ છો તમે?
એકદમ મજામાં તમે
હા, હું પણ મજામાં છું. હા, આજે તમે થોડા ફ્રી હોય, તો આપડે પર્યાવરણ વિશે થોડી વાતચીત કરવી હતી.
હા, હા, બોલો
હા, આજકાલ પર્યાવરણની ચર્ચા ખૂબજ વધતી જતી રહે છે, લાગે છે કે ની તમને
સાચું થોડા વર્ષો પહેલા કરતા હવે લોકો વધુ જાગૃત થવ થયા હોય એવું લાગે છે, પર્યાવરણ પ્રત્યે
હા, કારણકે આ બો હવામાં થતા ફેરફારો હવે સ્પષ્ટ દેખાવા લાગ્યા છે, બરાબર ને?
હા, બરાબર અને ગરમી પણ દર વર્ષે વધ વધતી રહી રહી રહી છે.
હા, એમાં પણ આ વર્ષે તો ગરમીનું પ્રમાણ છે ખુબજ વધી ગયું છે અને એના કારણે કેટલી આપણને તકલીફ પડે છે, બીમારી થાય છે, ઘણું બધું પ્રોબ્લેમ પડે છે, પર્યાવરણને એટલે આપણે સાચવવું જોઈએ.
તમારી એકદમ સાચી વાત, આ વર્ષે ઘણું એવું તાપમાન બહુ ઊંચું ગયું છે. અને આ વાતની જાણ ને બીજા લોકોને એ થવી ઘણી જરૂરી છે.
હા, બધા લોકો આજ વાત કરતા હોય છે.
હા અને પર્યાવરણ
હા, શું કેતા હતા તમે?
હું એવું બોલતી હતી કે પર્યાવરણની જાળવણી કરવી એ પણ આપણે એક નૈતિક ફરજ છે.
હા અને એમાં પણ આપણે જો પર્યાવરણ શબ્દ સાંભળીએ તો ત્યારે સૌથી પહેલા આપણને શું યાદ આવે
જો આપડે પર્યાવરણની વાત કરતા હોય, તો નોર્મલી સામાન્ય રીતે આપણને ઝાડ, નદીઓ, પહાડ, હવા, કુદરત, આ બધુંજ વાતાવરણનું આપણને પર્યાવરણ શબ્દોનું ધ્યાન રાખતા આવે છે.
હા, તમે એકદમ સાચી વાત કરી આ બધુંજ મળીને તો પર્યાવરણ બને છે. ઝાડ, પાન, ફળ, ફૂલ, આ બધી વસ્તુજ ભેગી થઈ અને પર્યાવરણ બનતું બને છે.
હા, અને માણસ પણ એનો એક ભાગજ છે.
હા, એ પણ સાચી વાત છે અને ક્યારેક લોકો એવું પણ માને છે કે પર્યાવરણની સમસ્યા છે, માત્ર સરકારની જવાબદારી છે, ઘણા લોકો એવું માનતા હોય છે પણ એવું હોતું નથી
હા, પણ સામાન્ય લોકોની પણ ભૂમિકા એટલી જ મહત્વની હોય છે, ખાલી સરકારને નય
હા, હું પણ તમને એજ કહું છું. કે સરકાર ઉપર જ ડિપેન્ડ ના રહેવું જોઈએ, બધા લોકોની પણ એટલી જ મહત્ત્વતા છે પર્યાવરણ પ્રત્યેની અને હા, આ નાની નાની બાબતોથી પણ ઘણો બધો ફેરફાર આવી શકે
હા, જેમ કે પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ.
હા, ઈ વાત પણ બરાબર, પાણીનો તો બગાડ ઓછો કરવો જોઈએ સાથે સાથે જે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટાડવો જોઈએ. અત્યારના જે પ્લાસ્ટિકનો યુઝ થાય છે, એ બાયોડિગ્રેડેબલ નથી જે જમીનમાં છે એ લાખો વર્ષો સુધી પડ્યા રહે છે, તો એ જમીનને કેટલુંક નુકસાન કરે છે, એટલે પર્યાવરણને નુકસાન જ થાય છે એનાથી
હા, અને પ્લાસ્ટિક તમે કીધું એમ કે બાયોડિગ્રેડેબલ, એટલે કે જૈવવિધતામાં તે મોટો રોલ પ્લે કરે છે કે આખા જે આહાર કડી છે, આહાર કડીની અંદર ખલેલ પહોંચાડે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસે ને દિવસે ઘટાડવો એ જરૂરી છે. ડાયરેક્ટ તો આપડે ન ઘટાડી શકીએ, પણ થોડો થોડો કરતો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવોએ એવું જરૂરી છે, કારણ કે અત્યારના જમવાના પ્રમાણે પ્લાસ્ટિક ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે.
હા, તમારી વાત એકદમ સાચી છે અને એમાં એવું પ્લાસ્ટિક કે જે એકવાર આપડે વાપરીને બીજી વાર એને ફેંકી જ દેવામાં આવે છે, જેનું બીજીવાર કંઈપણ પ્રકારનો ઉપયોગ નથી કરી શકતા એપ એવું પ્લાસ્ટિક તો ખૂબજ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.
હા, અહ એવું પણ કેહેવામાં આવે છે કે લાખો કરોડો વર્ષો સુધી આ પ્લાસ્ટિક છે એનું એનું નષ્ટ એને નષ્ટ કરી શકાતું નથી. આપડે નોર્મલી જોઈએ તો પ્લાસ્ટિકને બાળી દઈએ, તો આપણને એવું લાગે છે કે પ્લાસ્ટિક પ્લાસ્ટિક ખતમ થઈ ગયું છે એમ, પણ એવું હોતું નથી કારણકે પ્લાસ્ટિકને છેને લાંબા સમય સુધી આપણે નષ્ટ કરી શકતા નથી.
હા, સાચું કીધું તમે અને ઘણી જગ્યાએ કેવું હોય છે કે લોકો છે ને કચરો ગમે ત્યાં ફેંકી દેતા હોય છે. ડસ્ટબિન બાજુમાં પયડી હોય છતાં પણ એ લોકો હે ડસ્ટબિનમાં કચરો ના નાખે એમને એમ ત્યાં ફેંકી દેતા હોય છે, તોએ તેનાથી પણ ઘણું પર્યાવરણને નુકસાન થતું હોય છે.
સાચું કે ઘણી જગ્યાએ લોકો કચરો ગમે ત્યાં ફેંકી દે છે, જેના કારણે આપણા જે આજુબાજુનું વાતાવરણ છે એને ખૂબ જ નુકસાન થતું હોય છે.
હા, અને સ્વચ્છતા ઉપર પણ અસર પડે છે. લોકો રાખે છે, દેશ દેશ દેશવાળા જે છે કર્મચારીઓ, સરકાર છે કર્મચારીઓની નિમણૂક કરતા હોય છે સફાઈ માટે, પણ એ લોકો વાળ લે તો જ રહે છે પછી લોકોની ફરજમાં આવે છે કે ત્યાં સ્વચ્છતા જાળવવીએ
તમારી એકદમ સાચી વાત કારણકે જે જો સ્વચ્થતા રાખશું, તોજ ક્યાંક ને ક્યાંક પર્યાવરણને પણ શુદ્ધ હવા પર્યાવરણની અંદર શુદ્ધ હવા મળશે.
હમ્મ, વૃક્ષો તાપમાન વૃક્ષો વાવવા વધારે જોઈએ, કે એના કારણે છે એ તાપમાન પણ સંતુલિત રાખી શકે એ.
તમારી એકદમ સાચી વાત કારણકે વૃક્ષ છે જરૂરી છે અત્યાર કે તે છે એ નુકસાન વધારે ન પહોંચાડી શકે બીજી કોઈ બાબતોને જેમ કે આપણે
તમારો અવાજ બરાબર આવતો નથી.
હાલો.
હા. તમારો અવાજ બરાબર નથી આવતો. તો હં હવે આવ્યો.
હ હા તો એવું કું છું કે જે તડકો છે અત્યારના જમાનામાં ખૂબ વધી રહ્યો છે તો એનું નિવારણ લાવવા માટે આપણ તો ખ વધારે વાવવા જરૂરી છે.
હા અને ખરેખર હરિયાળી જો હોય ચારે બાજુ તો વાતાવરણ છે એ ખૂબ જ સુંદર લાગે છે. અને એના પછી તમે પાણી વિસશો શું શું કહેવા માગો છો.
પાણી વિશે તો હું એવું કહીશ કે પાણી છે એ ખૂબ અગત્યની અને આપણી મહત્વની જરૂરિયાત છે અને જો પાણી આપણે એનો બચાવ નહી કરશું એનો બગાડ કરશું તો એ આપણના માટે ખૂબ મોટી સમસ્યા બનશે. આ પાણી છે આપણે એક કિંમત પાણી આપણી કિંમતી અને કુદરતી સંપત્તિઓમાંથી ઈજે એક છે.
તેમ છતાં પણ તમે જેમ કીધું કે પાણી કુદરતીને કિંમતી સંપત્તિ છે તેમ છતાં પણ ઘણાં સ્થળોએ પાણીનો એટલો બધો બગાડ વધતો જાય છે કે તમે વાત જ ના પૂછો પાણી બચાવવું છે એ ખૂબ જ જરૂરી છે.
એ તમારું એકદમ સાચી વાત છે કે પાણી બચાવવું અત્યારના જમાના પ્રમાણે ખુબ જરૂરી છે.
હા અને એમાં પણ વરસાદી જો પાણીનો સંગ્રહ કરવામાં આવે તો એ ખૂબ જ સારો વિકલ્પ છે ઘણા વિસ્તારોમાં છે એનો ઉપયોગ શરૂપ થયો છે પણ ઘણા વિસ્તારોમાં હજી લોકો વરસાદી પાણીનો યુઝ કરવો એક જ એકગ્ર કરતા નથી તો પ્રદુષણની વાત કરીએ તો સૌથી મોટી સમસ્યા તમને કઈ લાગે છે.
જો પ્રદુષણની વાત કરીએ તો પ્લાસ્ટિકનું જે પ્રદુષણ અને હવા અને એના કારણે જે હવાનું પ્રદુષણ છે પ્રદુષણ તો ઘણા છે પણ મારા મુજબ હવા પ્રદુષણ પ્લાસ્ટિક પ્રદુષણ એ ખુબ મહત્વનું ગંભીર સમસ્યા છે.
હા અને એમાં પણ હવા પ્રદૂષણની અસર છે એ સ્વાસ્થ્યઓ પર ખૂબ જ પડે છે શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ એના કારણે ખૂબ વધી જાય છે.
હા અને પછી વાહનોની સંખ્યા પણ ખૂબ વધતી હોય છે. એના કારણે ધુંમાડું અને અવાજ બંને વધે છે.
અને અવાજ પ્રદૂષણ પણ એટલું બધું વધી રહ લોકો વિચારે છે કે અવાજ પ્રદુષણ વિશે લોકો ઓછું વિચારતા હોય છે પણ એના કારણે અવાજને કારણે પણ ઘણું પ્રદૂષણ થતું હોય છે પણ એની અસરે એ પણ મહત્ત્વની હોય છે પર્યાવરણને બતાવવામાં.
ના પણ એટલી ધ્વનિ પ્રદૂષણ એટલું છે એ પર્યાવરણને અ કેહેવાય કે અસર કરતું નથી જેટલું પ્લાસ્ટિક પ્રદૂષણ અને કરે છે.
હા તો આ પર્યાવરણને બચાવવા માટે શિક્ષણનુંું શું મહત્ત્વ છે તમે મને એ જણાવશો.
હા ચોક્કસથી હું જણાવીશ કે પર્યાવરણ ખુબ જ મહ એને બચાવવાનું શિક્ષણ ની અંદર ખૂબ મહત્વ છે કારણ કે જો જાગૃતિ વગર કેમકે જાગૃતિ જ નહી લાવશું તો આપણેે જાગૃતિ વગર પર્યાવરણને બચાવી શકવાના.
હા બાળકોને પણ શરૂઆત થી જ આ વસ્તુ શીખવવી જોઈએ કે પ્રદુષણ આપણે અટકાવવું જોઈએ જ્યાં ત્યાં કચરો ના ફેકવો જોઈએ એમ.
જેથી તેમને ભવિષ્યની અંદર વધુ જવાબ તેથી તે ભવિષ્યની અંદર વધુ જવાબદાર બને.
હા તમારી વાત એકદમ સાચી અને એક બીજી વાત પણ છે કે વીજળીનો આપણે બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ ઘણા લોકો છે કે રૂમની બહાર હોય તો પણ રૂમમાં લાાઈટ પંખા ટ્યુબલાઇટ છે ટીવી છે એ બધી વસ્તુ ચાલુ હોય છે. તો આપણે જો ત્યાં વીજળીની જરૂર ના હોય તો વીજળીનો આપણે બને ત્યાં સુધી ઓછો યુઝ કરવો જોઈએ કેમકે અત્યારે હવે ધીમે ધીમે છે જે વીજળી છે એ ઓછી થતી જાય છે કોલસાનું પ્રમાણ પણ ઓછું થતું જાય છે તો આપણે છે પર્યાવરણના બ બચાવવા માટે આ બધી વસ્તુ છે એને ધ્યાનમાં રાખવી પડશે.
તમારી એકદમ સાચું વાત છે. કે અત્યારના જમાના પ્રમાણે ડે છે પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી છે.
હા તો તમે આજે મને પર્યાવરણ વિશે ઘણી બધી વાત જણાવી તો આજે તમે જે મને કીધું એમાંથી પણ મને ઘણું શીખવા મળ્યું જાણવા મળ્યું નવી વાતો મળી તો એ બદલ તમારો ખૂબ ખુબ આભાર
ઓકે